કેમ છો ભાઈ? મજા માટે છો ને
એકદમ મજામાં હાલમાં તમારે કેવું છે ઘરબાજુ પ્રદુષણ એવું થઈ રહ્યું છે.
હા અમારા ઘર બાજુ પ્રદૂષણ થઈ રહ્યું છે, કારણ કે અમારા ઘરના બાજુમાં જે એક ફેક્ટરી આવેલી છે, તેના લીધે ખૂબ વધારે જ પ્રદુષણ થઈ રહ્યું છે. તે બાબત ઉપર અમે અમને સરકારશ્રીને અમે વાત કરીશ અમારા સરપંચશ્રીને પણ એવી વાત કરીશ. કે ભાઈ પ્રદુષણ થી થોડુંક ફેક્ટરી વાળાને વાત કરો કે ગમે ત્યાં પાણી ન જવા દે અમારા જે બાજુમાં તળાવ છે, તે તળાવમાં અમે પેલા અ નહતા હતા તંથી પાણીનો ઉપયોગ કરતા હતા અમારી. ગાયોને પણ અમે નવડાવતા હતા પરંતુ તેનો પણ અમે ઉપયોગ નહીં કરી શકીએ. કેવા મળે તો કારણ કે કે ત્યાં તેઓ પાણીઓ લખે છે, અને બધું પ્રદુષણ તેના લીધે એટલું બધું થઈ ગયું છે, કે પાણી પણ એટલું કાળું કાળું જેવું. થઈ ગયું છે તેથી કરીને ઉપયોગ જ અમે નહી કરી શકીએ તેથી પ્રદૂષણ ખુબ જ વધારે ફેલાઈ રહ્યું છે, અમારી બાજુ તો તમાર બાજુ કેવું છે, પ્રદુષણ
હા તમે વાત જાણાવ બરાબર છે, અમારી બાજુ તો પ્રદુષણ ન પ્રમાણ એમ તો ઓછું છે કારણ કે અમેટો ગામડામાં રહીએ છીએ અને ગામડામાં પ્રદુષણ એટલું બધું થતું નથી કારણ કે તો ચારે બાજુ જોવા જઈએ તો અમેટો ખેતી જ કરીએ છીએ એટલે ખેતીમાં પણ અમને સારો એવો પાક મળી ફાયદો થઈ છે, પણ એક વખત અમારી સાથે એવો બનાવ બન્યો હતો કે અમે જે નદી નહેર ન પાણી ન ઉપયોગ કરીએ છીએ તે નહેરમાં પાણી ટૂંક સમય માટે થોડા સમય આવ્યું ન હતું ત્યારે અમારો પાક નાશવામ્યો હતો ને જયારે પાણી નહી હતું ત્યારે અમારે ઘર બાજુ ના બધા વડીલોને બાળકો દ્વારા ખાસ કરીને. તો તે લોકો દ્વારા ખતરો ઘણો નાખવામાં આવતો હતો તેના લીધે ઘણું બધું નુકસાન રહ્યું હતું અમને અને જે અમે પછી પાણી જે આવ્યું તે અમેલું વનસ્પતિ એટલે કે ખેતીમાં મૂક્યું હતું તેના કારણે પણ અમારી ખેતી નાશ પામી હતી અને ઘણ નુકસાન રહ્યું હતું અમને અને અમારા પરિવાર ખેતી પર જ નિર્ભર છે, શું તમારે અહીિયાંયા ખેતી કરો છો અને ખેતી કરો તો તમારે અહીંયા આવો કોઈ બનાવ બન્યો છે.
હા અમરાંગમાં પણ એવો કેટલાક બનાવ બન્યા છે, કારણ કે હવે જુઓ વાતાવરણમાં પણ તેના લીધે કેટલોક ફરક પડ્યા છે, પ્રદૂષણ ના કારણે એટલો બધો ફરક પડે છે, વાતાવરણમાં કે ભાઈ પહેલા તો કેટલી બધી ખેતી થતી હતી કેટલો સારો પાક લેવાતો હતો પરંતુ હવે તો એટલો સારો પાક લેવાતો જ નથી એ બધા કેરીઓમાં પણ જે મોર ફૂટેલો હતો તે બધો કાળો પડી જાય છે, હવે તો કારણ કે પ્રદુષણ એટલું ઘણું બધું થઈ ગયું છે કે સાસ લેવામાં પણ અમુક તકલીફ થઈ જતી હોય છે, તેથી કરીને આ જો આ પ્રદુષણ જો અટકવામાં ન આવે તો આગળ જતા એટલી બધી ગ્લોબલ વોર્મિંગની પરેશાની થવાની છે, ને કે શું કે મે તો
હા વાત તોરી એકદમ સાચી છે પરંતુ એનો એક જ ઉપાય છે હવે કે કચરો હંમેશા આપણે કચરા પેટીમાં નાખવો જોઈએ અને પછી જેમ બનેમ આપણે ઘણા ને ઘણો વૃક્ષો વાવા જોઈએ વૃક્ષો આ શું શું થાય છે જે હવામાન ન જે કાર્બન ડાયોક્સાઇડ વાયુ હોય છે તે પોતે શોષી લે છે અને જે આપણને ઓક્સિજન વાયુ આપે જે ઓક્સિજનય એ મનુષ્ય માટે ખુબ જ ફાયદાકારક હોય છે, અને બધા પક્ષીઓ માટે પણાયદ હો છે, અને જો આપણે વૃક્ષારોપણ કરીએ તો વૃક્ષારોપણનો મોટો ફાયદો એ છે કે, આપણને જે ફળ પ્રાપ્ત થાય તે આપણા શરીર માટે ખુબ જ ફાયદાકારક હોય છે, અને વૃક્ષો જો રોપીએ તો એ મોટું થાય અને જે આપણે કરીએ તો લાકડા એ આપને ચોલો સલગાવવા માટે અને એમને ઘર બનાવવા માટે ઘણ બધી રીતે ઉપયોગી થઈ પડે છે, અને જે એના પાંદરા હોય છે, તેનાથી ઘણી બધી આપણે રોગ માટેની દવાઓ બનાવી શકી છીએ આયુર્વેદિક દવાઓ અને હાલમાં જે મોટા મોટા હો માં જે બીમારી ન સોલ્યુશન થઈત હોયના આપણે જે આપ બાજના વેદ હોય તે કરી બટાવટા હોય છે, તમે વૃક્ષ પ્રત્યે થોડું ઘણું કઈ જાણતા હોય તો તે બાબટ અંગે અમને થોડું ઘણું માર્ગદર્શન આપશો.
હા અમે પણ એવા કેટલા વૃક્ષો જે ઔષધિ તરીકે કામ કરી શકે છે. કારણ વાવા જોઈએ જે અવસરી તરીકે કામ કરી શકે જેમ કે પહેલા તો આપણે આ તુલસી તો બધાના ઘરમાં હોવી જ જોઈએ કારણ કે તુલસી ચોવીસ કલાક આપણને ઓક્સિજન આપતી હોય છે. ઉપરથી કેટલાક બધા એવા કામ માટે પણ કામ આવે છે, ઉધરસ થતી હોય ખાસી થતી હોય તો કઈ પણ રીતેને ખાઈ લે તો સારું થઈ જતું હોય છેવા કેટલીક ઔષધિઓ છે, જે આપને ખુબ જ સારી રીતે કામ લાગે છે. જો આપણે વાવશો તો આપણને તે હવા પણ આપશે. અને કોઈ અલગ બીજી બધી રીતે ફળ ફૂલ એ બીજી બધી રીતે પણ આપણને ખુબ જ વધારે ઉપયોગી થશે જેથી કરીને આપણે જો વૃક્ષો ગ્લોબલ વોર્મિંગ ની તકલીફ પણ ઓછી થઈ જશે અને ખુબ જ સારી રીતે વાત પણ થઈ જશે અને ને ખુબ જ વધારે શરીર પણ સારું રહેશે કારણ કે જો વાતાવરણ સારું રહેશે તો આપણને કોઈ પણ જાતની તકલીફ ના થશે. કોઈ પણ જાતના રોગચાળા ન થશે અને તમે કીધું ટેમ જો આપડે કચરા પેટીમાં કચરો ન નાખીએ તો કેટલું વધારે પ્રદુષણ થઈ જાય. અને પ્રદુષણ ના કારણે આ કેટલાક બધા લોકો આજકાલ માદા પડી રહ્યા સે. અને પહેલા તો આપડે પોટે બઢો કચરો કચરા પેટીમાં નાખતા શીખવું જોઈએ. કારણ કે જો આપણને જોઈને આપણી આગલી આવવાવાળી પેઢી શીખવાની સે. જો આપણે નઈ રૂમમાં કચરો ગમેટ્યા નાખશું, તો આપડી પેઢી આપણને જોઈને તે પણ કચરો ગમેટ્યા જ નાખશે. જે થી કરીને પહેલા આપણે સુધરવું જોઈએ. પસી આપણને જોઈને જો આપણી પેઢીઓ ને આપણે સુધરવું જોઈએ કે ભઈ કચરો કચરા પેટીમાં જ નાખશું. કારણ કે પહેલાથી જો પાયો આપડે એવું રાખયો હોય કચરો કચરા પેટીમાં જ નાખવું, તો ખુબ જ સારું રહે અને ટેઓ ટેનો ફોલો કરે અને ખૂબ જ સારી રીટે તેઓ અ પ્રદુષણ ન ફેલાવી શકે. અને યોગ્ય ઉપયોગ કરી શકે કચરા પેટીનો અને કચરો ગમેટ્યા ન નાખે તો પ્રદુષણ પણ ઓછું થાય.
હા, તમારી વાત એકદમ સાચી છે. અમારે ત્યાં પણ એક એવો બનાવ બન્યો હતો, કે તે વનસ્પતિ છે તેના જે અમે મોટી કરી હતી, ને જે સરકારી જમીન પર હટી તે જે અધિકારીઓ દ્વારા કાપવામાં આવી હટી. તેના કારણે અમાર બાજુ ગરમીનું પ્રમાણ ખુબ જ વધી ગયું હતું. અને પોલ્યુશન પણ એના લીધે જે અટકવાનું હતું તે અટેકી રેહે અને ગ્લોબલ વોર્મિંગ ને એવી પરિસ્થિતિ સર્જાઈ હતી. જેના કારણે અમારે ઘણો બધો પાક નાશ પામ્યો હટો. ત્યારબાદ અમે જે સરકાર શ્રી અરજી કરી હતી કે તમે જે આ વૃક્ષો કાપો છો, એ કોઈ ઈલ્લીગલ રીતે કે એટલે ગેરકાનુસર કાપો છો. તો એના પર કોઈ કાયદે પકડ કાગાલુ, તો એહમના દ્વારા કોઈ કડક કાયદા પણ લેવામાં આવ્યા હતા. અને જે તે અધિકારીને સજા પણ કરવામાં આવી હટી. અને હાલમાં ટો અમારે અહીંયા વૃક્ષારોપણ થઈ રહ્યા છે. વૃક્ષ નાલ્લા છે પરંતુ, અમે દરરોજ એને નિયમિત પાની અને એહ ઉહ પૂરતી કાળજી રાખીએ છે. જેનાથી અમને સારો એવો પાક થઈ શકે છે. અને ખેતીમાં પણ અમને સારો એવો આવક થાય છે. તમારે શું કેવું એ બાબટ અંગે.
હા, અમારે પણ આ જો વાતાવરણ જો સારું રેહ અને પ્રદુષણ જો ખરાબ ન રેહ તો ખુબ જ સારું રહે. કારણ કે, તેના લીધે ખેતી પણ વધારે થાય, અને ખેતીમાં આવક પણ વધારે થાય. જો આપણું પ્રદુષણ ન ફેલાયેલું હોય તો ખુબ જ વધારે સારો પાક લેવાય. વાતાવરણ સ સારું રેહ, યોગ્ય પ્રમાણમાં સૂરજ રોશની મળતી હોય, યોગ્ય પ્રમાણમાં હવા, પાણી, વરસાદ થતો હોય તો ખુબ જ સારી રીતે આપડે પાક પણ લઈ શકીએ. અને તેનો યોગ્ય લાભ લઈ શકીએ. આપણે ખેતીની આવક યોગ્ય મેળવી શકીએ. પરંતુ, આ પ્રદુષણ ના કારણે હવે તેવું રહ્યું નથ થી પ્રદુષણના કારણે ગમે ત્યારે વરસાદ આવતો હોય સે. ગમે ત્યારે અહક ગમે ત્યારે વધારે તાપ પડતો હોય સે. ગમે ત્યારે વધારે ઠંડી થતી હોય સે. એક જ દિવસમાં ત્રણે ત્રણ મોસમ જોવા મળી જાય સે. પહેલા શું હતું કે ભઈ વરસાદના મોસમમાં વરસાદ થટો હતો. અ ગરમીના મોસ સમમાં ગરમી પડતી, શિયાળાના મોસમમાં ઠંડી લાગતી. પરંતુ, હવે ગમે ત્યારે વરસાદ પડતો હોય છે. આપણે જોયું જ છે, હમણાં હાલમાં પણ ક્યારે વરસાદ પડી રહ્યો હતો. જો ગમે ત્યારે એવો વરસાદ પડવાનું કારણે ગ્લોબલ વોર્મિંગમાં ઠતી કેટલુંક પરેશાનીઓ સે તેમાં કેટલુંક પ્રદુષણનો પણ હાડ સે. જો આપણે આ પ્રદુષણ જો હમણાંથી જો ન રોકી ન રોકીશું તો આગળ જતા આપણને ખુબ જ વધારે તકલીફ થવાની સે, એવું મને તો લાગે સે, કારણ કે, હમણાંથી જ આપડે કડક કાયદા લેવા જોઈએ, અને કડક પગલા ભરવા જોઈએ, અને જો આપણે હમણાંથી જ જો કડક પગલા ન ભરશું તો આગળ જોતા આપણને તકલીફ થવાની સે, એ નિશ્ચિત સે, મને તો લાગે સે.
હા, તમારી વાત એકદમ સાચી છે. અમારી બાજુ પણ આગળ પ્રડુષણ એમ તો ઓછું જ થાય છે. કારણ કે, અ વૃક્ષો છે ઘણા બધા પરંતુ, આગળ એવું થયું હતું કે અમારા બાજુમાં જ જે સિટી છે ત્યાંથી જે છે ને સાંજે ધુમાડો બધો બહાર કાવામાં આવતો હતો, એટલે હવામાં છોડવામાંતો અને તે ધુમાડો પવનના લીધ અમારા ગામડામાં આવતો હતો. એના કારણે જે અમારી વનસ્પતિ હતી તેના પાંતરા કરમાઈ ગયા હતા. એટલે કે નાશ પામ્યા હતા અને આખું પછી વૃક્ષ જ નાશ પામા આવ્યું હતું. એના કારણે અમને નુકસાન થયું હતું અને અમે ફરિયાદ પણ નોંધાવી હતી એની અને એક બે મહિના સુધી ચાલ્યા જ કે ધના અ આલો કેશ ચાલ્યા કર્યો જેના કારણે અમને ઘણું બધું નુકસાન થઈ ગયું. અને પછી આખરે અમને તો જીત મલી અને એ લોકોને દંડ પણ થયો. અને અત્યારે અમે સરકારશ્રી સાથે બધી વાત કરી કે અમારો પાક આવી રીતે નાશ પામ્યો હતો, તો અમને કોઈ સહાય મળશે તો સરકારશ્રી અમને ઘણી બધી સહાયને યોજનાઓ વિશ તે બટાયુ. અને અમને જે યોગ્ય લાગે તે સહાયમાં અમે ફોર્મ પર ભણ્યા હતા. અને અમને ઘણો બધો સહાય મળ્યો હતો. અને નાણાકીય સેવા મળી હતી. ત્યારે શું હતું ત્યારે જ્યારે નાશ પામ્યો હતો, ત્યારે અમારે દેવો પણ ઘણું બધું થઈ ગયું હતું. અમે લોન લઈનેને એમ પૈસા ભર્યા હતા જે દવાના ને એના હતા વધી ગયા હતા. તો સરકારશ્રી ના મા માંગણીને એ પોટું પણ જણાવ્યું, તો સરકારશ્રી એ અમને ઘણી બધી સેવાઓ એટલે કે લોન અમારી બધી માફ કરી હતી. અને અમને આર્થિક સહાય પણ કરી છે. સરકાર ખુબ જ અમને મદદ કરે છે. અને ખેતી પ્રત્યે મને હવે ખુબ જ ગમવા લાગ્યું છે. અને ઘરબાજ ના હવે બધા જે કંપનીઓ તરફ આકર્ષાય છે, ને ખેતી અને એ છોડે છે, કારણ કે, ખેતી એ બધા એવું વિચારે છે ખેતીમાંથી કોઈ પેલું પૈસા મળતા નથી. પરંતુ, એવું નથી અમે સારી રીતે ખેતી કરીએ તો પૈસા મળે છે. અમે આધુનિક ખેતી કરીએ છીએ, અને તેમાં શું અમે યોગ્ય જગ જગ્યાએ અને યોગ્ય અમ વાતાવરણ જોઈને જમીનની ચકાસણી કરીએ છીએ. અને ત્યારબાદ પાક રોપે છે. એવું નઠી કે અમે દર વર્ષે એકને એક પાક રોપ્યા કરીએ. એવું નઠી કરતા. અમે દર વખતે જમીનની ચકાસણી કરે છે. અને જે જમીનની ચકાસણી પરથી જે પરિણામ આવે તે બદલ અમે અમને જે યોગ્ય લાગે અને જમીનને બી જે યો યોગ્ય લાગે તે અમે ખેતી કરીએ છીએ. શું તમે એવુ જમીનની ચકાસણી કરીને પછી ખેતી કરો છો? કે પછી દર વર્ષે એક જ પાક લો છો.
અમે પણ જમીનની ચકાસણી કરીને ખેતી કરીએ સે. કારણ કે, આ બધા પ્રડુષણ ના કારણે હવે તો આવું બધું થયું નથી. પહેલા એક જ પાક કરતા તો બી સારી રીતે ખેતી થતી. પરંતુ, હવે આ બધું ધ્યાન રાખવું પડે સે, કારણ કે, પ્રદુષણ જ એટલું હવામાં ફેલાઈ રહ્યું સે કે શું વાત કે મોય મેં કારણ કે, અમારા ગામમાં તો આ પ્રદુષણના કારણે એટલી બધી તકલીફ થઈ રહી છે ને કે ભાઈ બધાને ટાવ આવે સે, શરદી આવે સે, દર બીજા મહિનામાં કોઈને કોઈને તો શરદી, ટાવ થયેલું જ હોય સે. કારણ કે, આ ના પ્રદુષણના કારણે થોડી થોડી થોડી નાની નાની બીમારી ઠ તેજ રહે સે, જેઠી ખૂબ જ ઉહ આહ અબ અહ ખરાબ કહેવાય સે, અને જો એવું ન રોકવામાં આવ્યું તો આગળ જતા કેટલીક મોટી બીમારીઓ પણ થઈ શકે સે, પ્રદૂષણના કારણે જેથી આપણા કેટલાક આર્થિક રીતે સજાગ નથી, અને આ થી રીતે આપડે એટલા બધા પૈસ તાવવાળા પણ નથી કે તેનો આપણે સારી રીતે ઉપચાર કરી શકીએ. જો આ પ્રડુષણને ન રોકવામાં આવે તો મોટી બીમારીઓ થવાનો પણ સંભાવનો થઈ શકે સે, જેથી કરીને આપણે પેલા તો પ્રડુષણ અટકાવવું જોઈએ, તો પ્રડુષણ આપણે ન અટકાવશું ને તો આગળ જતા આપણ ને ખૂબ જ વધારે તકલીફ થવાની સે.
હા, બરાબર છે. તમારી વાટો, અને તમે જે જે જણાવ્યું તે તે અમને થોડું ઘણું જે જ્ઞાન પ્રાપ્ત કર્યું. તેના બદલ અમે ખુબ ખુબ અભિનંદ માનીએ છીએ. ચલો, પાછા મળીશું.
હા, ચાલો મડીએ.